હલો.
હા, કેમ છો?
હા, મજામાં છું. તમે કેમ છો?
બસ, અમે મજા માં શું કરતા હતા?
કઈ નઈ, આ ઘરનું કામ કર્યું, હવે ફ્રી થઈ.
સાચી વાત. હ, આપને રોજ ન કામ છે ને, ક્યા નવા વાત છે.
હા, એજ ને, વિચારતી હવે બપોરે. જમવા માટે બનાવો છું, પણ આ થોડુંક રાતનું બનાવેલું શાક ને, બધું વધેલું હતું તો, વિચારું શું કરું, એનું.
સાચી વાત હ. શ આજનો આજનો આપનો ટાપિક શું છે?
હમ. આપણે રોજનું જેટલું બનાવીએ, એમાં ક્યારેક શું થાય કે, જમવાનું ક્યારેક. બઉુ ઈચ્છા ના હોય, એટલે ક્યારેક વધી પડે એમ.
સાચી વાત હ, તો ભલે વધે પડે, બાકી વેસ્ટ નહીં કરવાનું એને.
હા, એટલે હું એજ વિચારતી હતી કે, શું કરું? એનું રોલ. લી છે ને, તો મેં કીધું, એને ફ્રાય કરીને. કરીને, કુકરી સ્પી થઈ જાય તો, થોડાક બાળકોને ભાવેને ખાવામાં.
હાચી વાત. ફ્રાય બી કરાય. આ આપણે વઘારે વઘારે રોટલી બનાવી, રસાવાળી તો બી સરસ બને.
હા, એટલે હું પણ એવું જ કરુ. કઈક ને કઈક હા, એટલે એ છે ને. બાળકોને ખવાય પણ જાય ને, આપણું વેસ્ટ ના
વસ્ટ ના થાય, સાચી વાત એ ને, કેટલી બહુ મુશ્કેલથી અનાજ કમાવો. મ ખમલે ચ આપણે
એજ ને, આપડે અ આપણે પોતે તો કમાઈ નથી શકતા, કે આ કેઈ રીતે બને, આપને ખબર નથી. પણ જે લોકો કમાઈને આવે છે, એ લોકોને ખબર છે, કે કેટલી મહેનત. થી ખોરાક આપણા પાસે આવે છે.
સાચી વાત, આપણે એવું બધું કમાવા માટે તો બધા
કરે, ત્યારે.
બધા છોકરા પરિવાર, ગામ બધા છોડીને, દુસરા શેરમેં જવું પડે કમાવા માટે
હા સાચું કીધું હોય એટલે આપડે જે ખોરાક છે એની કિંમત ભરવી જોયે આપડી પાસે આવે તો એનો ખોટો અનાદરના કરવો જોઈએ હમ
ને આપડે જીવનમેં બહુ મહત્વપૂર્ણ કહેવાય છે ને એની કિંમત કરવી જ જોવે આપણે જેમ કિંમત કરીએ ને તો આપને વધારે મળશે વાપસ પાછું વધારે મળશે ને આપડે કેમ અનાજ ને આપણે વેસ્ટેજ ગમે તેમ શું કરતા હોય લગન મેં જાય એટલે કેટલું બધું થાળી ભરે ને બેસીને કેટલું વેસ્ટ કરે છે
હા સાચું કીધું અને ઘણા બધા લોકોને એટલું ખાવા માટે એક ટાઈમનું પણ નથી મળતું એટલું તો આપડે ફેંકી દઈએ છે તો એવું ના કરવું જોઈએ બધાએ
તમારી બડા આપડે ઘર જેવું કરતા હોય તો ગમે તે આપડે લગનમેં જઈએ પ્રસંગમે જઈએ પાર્ટીમાં જઈએ તો એવું બધું ના કરાય જેટલું જોવું ને એટલું લેવાનું તમે ભલે દસ વખત લો તમે લેકન તમે પાછું ભલે લેતો લન એટલું બધું વેસ્ટ ના કરાય કેમ આપડે બધા બસો માનો માણસનો રસોઈ બનાવે ને તમે એટલું બધું વેસ્ટ કરો તો બિચારા આગળ વાળાને ઓછું પડી જાય ને
હમ હા એ પણ છે અને જો વધારે પડતું હા એ પણ વેસ્ટ જાય લોકો ના ભાગમાં પણ ના આવે એ લોકો પણ ના જમી કે બરોબર અને ખાલી ખોટું આપડે ફેકી દેવું પડે તો એ ના કરવું જોઈએ
હાચી વાત હે એવા વધારે માણસ છે
લેવું જોઈએ
જનસંખ્યા મેં એવા વધારે માણસ છે આપડા જેવા બધા નહીં કે હું ખુદ મારે આંખોથી દેખું છે ને લગનપ્રસંગ મેં જાઉં ને કેટલી બધી થાળી ભરી ને બેહે ને પછી એ નહી ભાવતું હોય ને તો ઓમનો આમ કચરા થાળીને મૂકે પાછો તો તમે એટલું ક બધું શેના માટે લો ઓછો લો ને
હા ભલે ને બીજી વાર લેવા પડે આપને ભૂખ હોય તો આપડે પાછું લઈ લઈએ પણ એવી રીતે ફેંકવું ના જોઈએ
આપણે ઘરે કેવું કરો આપણે ગમે તે બાદ પડ્યા હો તો બી આપણે વગારેને ખાઈએ બાર આપડા ઘર તો બાર નઈ નાખતા ના કેટલી બધી આપડે કિંમત કરીએ તો બહાર જવું હોને પ્રસંગમે લગનમે તો બી આપડે હોય આપડા ઘરનું જ સમજવાનું એવી જ કિંમત કરવાની એને તો આપણે એવી કિંમત ના કરે ને તો ભગવાન બી આપણા ઉપર નારાજ થાય ને આપણે કોઈ દાડે આપણે એટલું બધું લક્ષ્મી આવતી હોય ને આ બી ના આવે આપણે જતી રે
સાચું કીધું અને આપડે જેટલી ભૂખ હોય ને એટલું જ લેવું જોઈએ થાળીમાં પણ જેથી કરીને બીજાના ભાગમાં પણ આવે અને ખોરાક નો આપણેે ઉપયોગ કરી શકીએ કોઈને આપી શકીએ જેને ભૂખ હોય એને
કેટલા બધા બિચારા ગરીબ માણસે વધા બધા પર્સન પતી ગયું ને વધી ગયું હશે ને તો ગરીબ માણસને હાલેને એને પેટમાં જાય ને તો કેટલી બધી આસિસાલે આપણે
હા સાચું કીધૂ અથવા તો આપડે જો ક્યારેક એવું પ્રસંગ હોય એનું જો જમવાનું એટલું બચી જાય તો આપડે અમુક આશ્રમ હોય વૃદ્ધાશ્રમ હોય કે પછી અનાજ બાળકો ન આશ્રમ હો ત્યાં સુધી પહોંચાડી દેવું જોઈએ અથવા તો કોઈ અ જે લોકોને ખાવાનું ટટેમશન નથ મળી રહ્યું હોય લોકોની પાસે આપડે પહોંચાડવું જોઈએ નહી વેસ્ટ ફેંકી દેવું જોઈ
સાચી વાત હે એ કેટલા બધા રોડ ઉપર બેસેલા હોય એ એને બી આપે તો બહુ સારું કહેવાય આપણા માટે ના એના જ વેસ્ટેજ કોઈ દાડે નાખ કરાય એને બહુ કિંમત કરવી પડે કમાવા માટે બધું દેશ છોડવું પડે મા બાપ બેહેન છોકરા છોકરી બધા બાયરી બધા છોડવા પડે બીજા દેશને આપણે કમાવું જવું પડે ને એ કેવી રાતને દિવસ આ નોકરી કરે બિચારા આદમી આપણા
હા અને ખેડૂતો પણ તો કે કેટલી મહેનત કરે ત્યારે આપણને અનાજ મળે એમ એ અનાજ લાવવા માટે એ લોકો લોકો ને કેટલી બધી મહેનત કરવા પડે ત્યારે આપણી પાસે
કેટલા લાખો રૂપિયા બીચારા લગાવે છે હવે મજૂરી વાળવા ઘેઉ વાળવાની મજૂરી છસો રૂપિયા એક માણસની
હા.
તો પચાસ પચાસ વીંગા વાવતા હોય તો કેટલું બધું બેચારાને પૈસા લાગે ને આપણે જેવા બી લે તો કઉ બી આગલી સાલ તીન હજાર બોરી ના હતા તો બી આપણે લીધા જ નહીં લીધા તીન ચાર બોરી તો લેવું જ જોઈએ ફેમિલી હોય તો
હા.
ને આપણે ગમે તે વસ્તુ તો ચાલે બાકી ખાવાનું આપણે કમ્પલસરી જોવેએ રોજ
હા એમાં તો જોઈએ જ બધાને જોઈએ બધાને જરૂરિયાત હોય જ
કરેલી જ છે ઘરમે આપણે જેટલું ટીપ્પણમાં બી લઈને જાય ને તો બચે ને તો બધું ઘેર લઈને આવે ને શું કે મમ્મી ગાયને હાલજે હો મા જુઠું છે ને તો ગાય ને હા લીધે દે અમને એમ કચરામાં ના હાલતી. મા છોકરાને બી એવું છે કે ગમે તે ટીપણમાં પરોઠા ભાત કશું બી લે જાયને તો ખાઈ ચુકો છો એમ. બસ એલા હોય તો પાછો લઈને ગાયને હાલવાના એ બી હા આપડે કચરામાની ના નાખો આપડે જૂઠું ખાણો હોય તો કચરામાંની ના નાખવાનો આ તમે ગાયને
ઘણા લોકો એવું કરતા હોય છે.
સાચી વાત.
ખોટી રીતે બગાડ કરીને પછી ફેંકી દે રસ્તામાં બધા લોકો ના પગ પર આવે ને તો કેટલું નુકસાન કરે પછી
સાચી વાત છે. જેવું આપણે છોકરાને આપણે ઘરમાં એવું શીખવાડશો ને જેવું છોકરા આપણે જોઈને કરશે.
હા સાચું કીધું તમે
આપણે બધા રોજ અ મ ભરે ભરેને તપેલા ચાવળ બનાવીએ રોજ ને ઓછા ખાય ને બધા એમના આમ બહાર ફેંકીએ તો છોકરાઓ કે છોકરી હોય એવું ને એવું જોય ને આપણે ભી ને આપડે જો આપે જો કાયમ ના રોજ સાવળ વધેલા હોય તો આપણે વઘાર કરીને ખાઈએ પરોઠા બનાવીએ મુઠિયા બનાવીએ તો છોકરા બી છોકરા છોકરી બી શીખે કે મારી મમ્મી એવું કરતી હતી કોઈ દાડે બહાર ના ફેંકે અનાજ મારા છોકરાને બી એવું છે જેટલું જોવે ને એટલું થાળી મે લે ને બધું પતાવે કોઈ જૂઠો મારા ઘરમાં કોઈ મૂકતે જ નહીં. ભલે તમે તણ વાગે ચાર વખત લો જેટલું જ લેવાનું.
બનાવુ જ જોઈએ હા કોઈએ અ થાળીમાં વેસ્ટ ના ખાવાનું મુકવું જોઈએ બધું ફિનિસ જ કરવાની છે થાડીમાં મુકેલું હોય કેમ કે ઘણા લોકો હા.
અનાજ આપણા માટે બહુ મહત્વપૂર્ણ કહેવાય છે. ઓ નહી હોવે તો આપણી ધરતી ઉપર ના રહીએ. આપણા ખાવા માટે અનાજ નહીં હોય ને તો આપણે ધરતી ઉપર ના રહીએ પણ દસ દિવસ ને આવે મહિનો ને આવે બે મહિનોને આવે શું કરવાનું પછી. તો આપણે જેવા તો છેે છોકરા હોય તો બધા શું સેન કરે મરી જ જવાના હોય ને.
હમ્મ આપણને આસાનીથી મળી છે ને એટલે આપણેે લોકો કિંમત નથી કરતા પણ જે લોકો પાસે એક ટકનું પણ અનાજ નથી હોતું ને એ લોકો લોકોને તો આ કેટલું બધું ઘણું બધું લાગતું હોય.
સાચી વાત આપણા ઘરના આગળ કોઈ રોટી માંગવા આવે તો શું કેતા હોય. આપણે કહીએ ને કે નહીં બનાવી તો કે તમારે સવારની પડીઓ તો આપી દો ને. તો એને આપીશ દેવાની ભલે આપણે ગરમ કરી હો તો એક રોટલી ગરમ આપો ને નહી કરી તો તમારે રા ભલે ગમે ફ્રીજ મે પડ્યો ભાત ખીચડી પરોઠો તો આલી દેવાનું એમને એમ ગરીને આપણે આગળ થી ખાલી ના મુકાય કોઈ દાળે ના ભલે આપણે પાસે કોઈ ના હોય તો તમે બિસ્કીટ ના બિસ્કીટનો પેકેટ આપી દો યાં પાંચ રૂપિયા આપી દો બિસ્કીટ લાવશે વો
હમ્મ
વ ગરીબ આપણે જોયો નથી ભલે પાંચ રૂપિયા બિસ્કીટ રોજ ઠંડી રોટલી લે ને જાય. તો કેટલી બધી મોટી આંચીસ આપે આપણે ના આપડે એવું તો નહી કે ના હોવે રોડ ઠંડુ ગમે તે ભાત હોય ખીચડી હોય રોટી આપણા ઘરમે હોવે જ ને તો બી હાલી જ દેવાની પેલો શું કેતો હોય બિચારો. કે નહી બનાવે તો કોઈ ઠંડી હોય તો આપી દો તો આપી દો હાલી દેવાની એને. ગરીબ માણસ તો ઓ એ ના મે ઠંડુ માંગે ને આપણે જોડે
હમ્મ હા કેમકે એ લોકોને એ પણ નથી મળતું જે આપડણે હા એ પણ નથી મળતું હોતું એટલે એ લોકો ની એની કદર હોય કે કમ સ કમ પેટ તો ભરાશે ને સ્વાદ એ લોકો નથી જોતા ને આપડે બધા સ્વાદના શોખીન હવે કેવું કરે છે કે જે હા જે સ્વાદ આવે ને એજ ખાવાનું ભલે પછી વેચ જતું એવું નથી વિચારતા કે આપણને આ કેટલી મહેનતે મળે છે
સાાચી વાત છે એ લોકો ગમે તે જેમ તેમ દેતા હોય ને બધા ખાય ને બધા
વાડવું જોઈએ કે ઘરમાં જે બને છે ને એ બધું ખાઈ લેવા ખાઈ લેવું જોઈએ પૂરું કરવું જોઈએ લોકોને આટલું પણ નથી મળતું ગરીબ લોકોને
હાચી વાત હ એના પાછ આપણી અનાજની કિંમત કરવું જ જોઈએ આપણા શરીર આપણા જીવન મે બહુ મહત્વપૂર્ણ કહેવાય છે
હમ્મ હા આપડે જીવવા માટે તો ખોરાક તો જરૂરી જ છે એટલે આપડે એનો આદર તો કરવો જ જોઈએ
કશું કામ ના થાય આપને નહી ખાઈએ તો કામ થાય
ના થાય
ચલો અવે મને બહુ ગમ્યું છે તમારી સાથે વાત કરું બહુ સમજમાં મળ્યું છે ચલો પછી કોલ કરીશ
હા ભલે ત્યારે